હલો.
હા કેમ છો?
મજામાં. તમે કેમ છો?
બસ હો મજામાં. શું જામે?
કઈ નઈ બસ આ વખતે જો સાતમ આઠમ ની તૈયારી ચાલે બધી.
હા અમારે પણ સાતમ આઠમની તૈયારી ચાલે છે.
તમારે તો પાંચમ થીન જ બધું શરૂ થઇ જતું હશે ને?
હા નાગપંચમ થી બધું સ્ટાર્ટ થઇ જાય હો.
તમારે કઈ રીતના નાગપાચમના દિવસે કરવામાં આવે, મને એનો એટલો બધો ખ્યાલ નથી.
અહ નાગપાચમ તો છે ને અહ પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેનો છે ને આદર દર્શાવે નાગપાચમ છે ને ઈ. કેમ કે સાપ છે ને ઈ ખેતી નો પાક હોય ને એને નુકસાન પહોંચાડનાર જે જવ જીવ જંતુ હોય જેમ કે ઊંદેડો છે ને અન્ય જીવો હોય ને એનો સાપ નાશ કરી નાખે ઈ સાપ બધું ખાઈ જાય, એટલે ઈ સાપ રહ્યો ને એ ખેડૂત નો મિત્ર તરીકે ઓળખાય અને ભગવાન શ્રી કૃષ્ણ સોરી ભગવાન શિવ છે ને એના ગળામાં વાસુકી નાગ બિરાજમાન છે એટલે એના પ્રમાણે ઈ નાગપચમનું મહત્વ ઘણું કહે અમારે, અને વિષ્ણુ ભગવાન શેષ નાગ ઉપર બિરાજમાન હોય એટલે ઈ રીતે અમારે નાગપચમનું વધુ મહત ત્વ હોય. ને ત્યાં તેમાં શું કરવામાં આવે તે તમને ખબર છે કે ઈ પણ નથી ખબર?
અમારે છે ને છઠ ના દિવસે તો કેમ એવું બધું કરવાનું હોય કે મોસ્ટ ઓફ બધું હેને લેડીઝ લોકોને રાંધવાનું હોય હે, કેમકે બીજા દિવસે સાઈતમ થાય તો તે દિવસે કઈ કરવાન નું ન હોય એટલે અમે હે ને સવારમાં વેલા ઉઠી જાઈ બધા લેડીસ અને આખો દિવસ પુરી બનાવી ને, ભજીયા બનાવી ને, અલગ-અલગ જાતની મીઠાઈ બનાવી ને, લાડવા બનાવી ને એવું બધું બનાવી નાખી, ફરાળ બનાવી ને, સેવ બનાવીન એ બધું બનાવીને તૈયાર કરીન રાખી દે એટલે બીજા દિવસે પછી ખ ખાવામાં તેનો ઉપયોગ થાયને પછી પૂજાને એવું કરીને એ બધું રાંધણ છઠ ના દિવ સે કરતા હોય આખો દિવસ રાંધવામાં જ જતો રે તે દિવસે તો.
ના અમારે તો નાગપાંચમનું તો વધુ મહત્વ હોય એમ, કેમ કે અમે અમે પેલા તો નાગપાચમ ઉજવીએ, કેમ કે અમારે તલવટ કરવાના હોય ઘરેથી, અને તલવટ કરીને પછી અહ મંદિરે જવાનું, હોય શિવ ના મંદિરે જઈ અને તલવટ ચડવાનો હોય દૂધ ચડાવવા ય અને બધું એનું મહત્વ તો હોય એમ અમારે પછી, રાંધણ છટતો રસોય તો બધી થઈ જાય પછી સાત ર તમે કઈ રીતે હોય
અને સાતમ ના દિવસે તો હેને બધું આમ કે ઠંડુ જ ખાવાનું હોય હ તે દિવસે કઈ આ રાંધવાનું નથી હોતું કેમકે ઈ જેમાં શીતળા માતા હે ને એના તરફ માનવામાં આવે સાતમ ના દિવસે એટલે સૌથી પેલા તો હેને શીતળામા ની પૂજા કરી, અને આ તે દિવસે હેને પેલે થીને આ રાંધણ છંટ ના દિવસે જે જમવાનું બનાવ્યું હોય ભોજન અમે ઈજ ભોજન કરી અને સુસાાકારહારી ભોજન કરવામાં આવેને તે દિવસે હને આ જેના મેરેજ થઈ ગયા હોય, ને એ લોકો ના રાંધી શકે પણ જેના મેરેજ ના થયા હોય ને તે લોકો બનાવી શકે પણ એ પણ ચૂલ્લો ના સગાઈ શકે અને તે દિવસે ખાસ કરીનેને છુલાનીની પૂજા કરવામાં આવે, એમાં હ ઘી હોમવામાં આવે અને દેવતા ઈ હોમે હોમીને એની પૂજા કરવામાં આવે શીતળા માતાની
હ અમારે તો એવું જ હોય છે, કે રાત્રે જ ચૂલો બંધ કરી દેએ એને અમારે તો એક ચૂલો બે ગેસ હોય, ને એટલે અત્યારે તો હવે એક ચા માટે એક ચાલુ રાખે મોટો ચૂલો બંધ કરીને પૂજા કરીને તે બંધ કરી નાખે પછી એક ચૂલો છે ને સવારે ચાતો જેન્ટસ લોકોને બધાને જોઈએ, જ આપડે તો હજી નોપી તો એ ચાલે પણ એઈ લોકોને કરી દેવી પડે એટલે અમે એક નાનો ચૂલો ચાલુ રાખી, અને એમાં બીજે દિવસે
પ અમે સાતમ ના દિવસે બધું જેન્સ લોકો અમારે તો ઠંડુ જ ખાય સાંજે ખાય અમુક ના ઘરે તો એવું બને કે ખાલી બપોરે જ જેન્સ ઠંડુ ખાતા હોય, ને સાંજે ગરમ ગરમ ક્યાંક બહાર જમી આવે પણ અમારા જેન્સ અમારે તો સાંજે અમારા હારો હાર જ ઠંડુ જ ખાય અને એઈ બનાવ્યું હોય, ને એ તો અમારે તો છ સાત થી બધું એમનામાં હાલતું હોય ને આજુબાજુ ને અમે તો બધાને અ સાતમમાં જે બનાવ્યું હોય, ને બાજુ વાળા ને જે વ્યવહાર હોય એ પ્રમાણે અમે બધી કોરા આપતા હોય. હોય બધાને એમ બનાવ હોય એ બધું
હા અમે એવું જ કરતા હોય ને પછી તો બીજા દિવસે અમે આઈટમ ની તૈયારી ચાલતી હોય, એ પોતે એટલે તમારે આઈટમ તમે પણ કરતા જશો ને.
આઠમનું તો પણ એક મહત્વ છેને તમને ખબર છે, ભગવાન શ્રી કૃષ્ણ માટેનું
હા, ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ જેલમાં થયો હતો પણ શું થયું હતું એ પ્રોપર હજી માહિતી નથી, મારી પાસે
હા એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ છે ને ઈ મથુરામાં થયો હતો, અને એના મામાના એ મામા કંસ છે ને તેના કારાવાસ ગૃહ હ એ એને જેલ કહેવામાં આવે જેલમાં એનો જન્મ થયો હતો. અને ત્યારે એ મહિનો છે ને શ્રાવણ મહિનો હતો, સા્રાવણ મહિનાના આઠમ ના દિવસે એનો જન્મ થયો હતો અને મધ્ય રાત્ર બાર વાગે એનો એનો જન્મ થયો, શ્રી કૃષ્ણ નો અને અને એના મમ્મી પપ્પા વિશે શું તમે જાણો છો?
હા એના મમ્મી પપ્પા
હલો હલો હલો હલો